જય શ્રી કૃષ્ણ ભાઈ તમે કેમ છો તમારા ઘરના બધા કેવા છે હમણાં તો ચોમાસા ની સીઝન આવી રહી છે અને જે આમળા ચોમાસમાં આપવી મુવી એટલે સરીઝ જોવાની મજા અલગ હોય છે. તમે આવું કોઈ સિરીઝ કે એવું કઈ મૂવી જોવા અમને જોઈ રહ્યા છે કે પછી કઈ કાર્ટૂન ને એવું બધું જોઉં છો
હા ભાઈ અમે મતલબ બધું કાર્ટૂનને બધું તો ખુબ જ વધારે જોય છે અને મેં તમને એ પૂછવાનું હતો કે ભાઈ તમને નાના હતા ત્યારે કાર્ટૂન કયું તમને વધારે ગમતું હતું તે મને થોડુંક જણાવશો ને?
હા ભાઈ હું નાનો હતો ત્યારેને ટોમેન્જરી માને છોટા ભી જ જેમ ઓગી કોક્રોચરો તે તો મારો હમણાં પણ મારો બેસ્ટ અને ફેવરેટ કારૂન છે. હમણાં પણ હું જમું ત્યારે જોઉું જ છું અને મને ખુબ મજા આવે છે કારણ કે જેમાં જે ઓગી અને કોક્રોચ ની લડાઈ થાય છે અને જે જેક ને બધા જે આવે છે એ મજાની અલગ જ છે કારણ કે જે એ લોકો કેવી ટે આ બધું જે એ લોકો બધું કરે છે ને કેવી રીતે કોક્રોચને પકડેને કેવી રીતે મારે છે મજા જે બોલે છે એકટિંગ શું હોય છે એટલે મને ખુબ ગમે છે બાકી તો હું હમણાં તો સિરીઝ જોઈ રહ્યો છ જેમ કે મની ને મે સીથી ચાલુ કરી છે સીઝન મે ફાઈવ સુધી આવી ગયો છો ત્રણ જેટલા બાકી છે મ ચોરી કરી છે. પેલા સીઝન થી એ લોકોને જેક્શન બલું હોય એકમ ધાસુ હોય છે કારણ જે લોકો મુવી જે બનાવે છે એકદમ અલગ પ્રકારની હોય છે અને જે એ લોકો કેવી રીતે ચોર એટલે કેવી રીતે ચોરી કરવાનો હોય એટલે તો પહેલાંથી પ્લાન બનાવીને છે અને કયા ફ્યુચરમાં શું કરશું એ તે પણ એટલે તે લોકો પ્રોફેસર હોય છે તે યોગ્ય રીતે બધ એ લોકોને સિચ્યશન પ્રમાણે ટ્રીટ કરે છે અને કેવી રીતે એ લોકોને કરવું જોઈએ અને એ લોકોને ખબર પડી જાય શ સશન આવવાની છે. જે પ્રોફેસર્ છે એ લોકો માઇન્ડસેટ ખુબ સારું છે કારણ કે એ લોકો પલા ખબર પડી જાય કે શું આગળ થવા એટલું એવુ ચાલે છે પ માં સીટુએશન પ્રમાણે ચાલે છે અને ઘણા બધા લોકો સારી રીતે ચોરી એટલે કે ચોરી આપણેે નહીં કર છું પરંત ચોરી કરવાને કેવી રીતે ટ્રીટ કરે છે એ લોકો બધા ખબર પડી જાય અને ચોરો સારું સમાન મળે છેણ કે એ લોકો જે અમુક લોકો આમાં ગાય છેને મરી પણ જાય છે અમુક જે સદસ્ય છે તે ચોરી કરને જાય જે બધા ઘણા બધા કિરદારો છે અમુક મરી જાય છે બધું થાય છે એટલે કે મની જે મવી છે મ જે સિરીઝ છે મને ખૂબ ગમે છે અને હમને પણ મેં જે ત્રણ મારા એમપીસી જેટલા બાકી છે મને જોવા ઈચ્છું મને ખુબ ગમે છે શું તમે જે જે બોલીવુડ છે કે હોવુડ છે હોવુડ તમને જે માર છે એના વિશે તમને કઈ ખબર છે કે નહી ખબર છે.
હા ભાઈ હોલવુડ ની મુવી મને ખુબ જ વધારે ગમે છે અને તે મતલબ માર્વેલ સુ મવી તો મને ખુબ જ વધારે ગમે છે અને તે તો મતલબ આર્ દુનિયા માં ખુબ જ વધારે ફેમસ છે અને જે એમ મુવી આવી હતી એ તો આખી દુનિયામાં બધાને ખબર છે કે બધા ટીકા સારી મુવી છે અને ખબ એવ પૈસા પણ કમાયા હતા તો જેથી કરીને મારી ફવટ મુવી એ ગમ છે. ટીમાં ખુબ જ વધારે એવી મજા આવે છે. જેથી કરીને તે આપેલા છે ને આપણે આપડે ઇન્ફિનિટી વોર સીરે પ જે મતલબ બીજી બધી પણ મુવી છે તો બધી એજ ઓફ ઓલડ્રોન અને જે મતલબ એવેન્જર સિવિલ વોર એ બધી મતલબ માં મુવી આપણે જોવું પડશે તો આપણને ખુબ જ સારી રીતને સમજ પડશે કે એનીગેમમાં મતલબ શું થયું છે અને કેમક બધું થતું છે બાકી તો મૂવી ખૂબ જ વધારે સારીસ અને વીએફએક્સનો જે ઉપયોગ વામાં આવ્યો છે એનો મતલબ ખુબ જ વધારે એવ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એકદમ બધું રીયલ જ જેવું લાગે છે જે બધું ગ્રીન સ્ક્રીન પર જ બધું શૂટ કરવામાં આવ્યું હોય પરંતુ આપણને ખબર પણ નથી પડે તો જેથી કરીને મને તો ખુબ જ એવું સારું લાગ્યું એ કે બનાવવામાં આવી છે મને તો એકદમ અલગ જ જેટલી વાર પણ જોઉં છું એટલી વાર મને એવું લાગ્યું જ નથી કે મે મે મતલબ બહુ ઘણી વાર જોઉં છું તો મને બહુ થઈ જશું પણ એવું લાગતું જ નથી મને તો ખુબ જ વ ગમે છે પરંતુ મારો જે ફવક્ટર છે એ નથી મારો ફેવરે કેક્ટરને સ્પાઇડરમેન છે. અને સ્પાઈડરમેન મને ખુબ જ વધારે એવો ગમે છે જયારે મે નાનો હતો તો ત્યારે મેં સ્પાઈડરમેનની મુવી એક વાર અને ત્યારે મને અંદર થી લાગતું હતું કે ભ મે પણ સ્પાઈડરમેન બન્યું અને મને પણ એવું અંદરથી શોખ હતો કે સ્પાઈડરમેન મારે એક વાર તો બનવું જ છે પરંતુ પછી મને ખબર પડી કે સ્પાઈડરમેન એ એટલે સ રિયલમાં હોતું નથી અને એક એવો જ કેરેક્ટર ડેવલપ કરવામાં આવ્યો છે પરંતુ જે સ્પાઈડરમેન બનવાની ઈચ્છા છે જે જયારે પણ નાનપણમાં બધા છોકરા જોઈ છે જે હશે તો ત્યારે ટીમને થઈ જશે કે મારે પણ સ્પાઈડરમેન બનવું છે અને પોતાને કરોડિયા થી કડવાની કરડવાની કોશિશ તો બધ કરેલી જ હશે કારણ કે સ્પાઈડરમેન એ અલગ જ એક કેરેક્ટર બનાવામાં આવ્યો છે કાર તેના પર એટલ મતલબમાં જે ઠોર છે એ બધા કરતા પણ એટલી બધી પાવર નથી પરંતુ તે ની મતલબ એવું બતાવામાં આવે છે કે એકદમ તેમની કહાની પણ એકદમ એમ અ ખુબ જ વધારે ઇમોશનલ બનાવવામાં આવે છે અને તે જયારે પણ એમ વિનર જયારે લડાય છે તો ત્યારે પણ એમ ઝાડ ફેકે છે એને એકદમ કરોડિયા જેવું જ કરે છે જેથી કરીને સ્પાઈડરમેન મને ખુબ જ વધારે ગમે છે અને સ્પાઈડરમેનની મુવી જે નોવે હોમ તો એ નોવે હોમ મુવી મારે જોવાનો રહી ગયો હતો જયારે પણ અમે મુવી જોવા તો ત્યારે જતા જતા જ મારી ટિકિટ અમે ત્યાં જઈને એલે શું કરું પરંતુ ત્યાં જતા જતા તમારે ખુબ જ વધારે ફૂલ થઈ ગયેું અને હાઉસફુલ થઈ જવાના કારણે અમે વળીલા પછી પી જશું પચી જશું કરીને અમે ગેલા જ ની મૂવી છું તો મતલબ માટે મુવી જોવાની મારી રહી ગઈ હતી કારણ કે તે મવી ખુબ જ સારી હતી હોયમ અને તેમાં ટો ટો સ્પડરમે બવામાં આવ્યા હતા અને મલ્ટીિવર્સ વાળું બતાવામાં આવ્યું હતું જેથી કરીને તે મુવી મારાથી છૂટી ગય પરંતુ જે હમણાં નવી આવી રહી છે મૂવી તો એ મૂવી જોવાનો પ્લાન બનાવી રહ્યા છે તો મતલબ આપણે બધા સાથે મૂવી જોવા જઈશું એ માટે તમને કેવા વારું ફોન કરયો હતો તો શું તમને પણ સ્પાઈડરમેન અંદર ગમે છે અને સ્પાઈડરમેનની મૂવી જોવાનો થોડક રસ છે ને અમને
હા ભાઈ મને પણ સ્પાઈડરમેનની મૂવી ગમે છે કારણ કે સ્પાઈડરમેનમાં મેં પણ પહેલા સીઝન એટલે કે જે પહેલા પિક્ચર એમ ત્યારે મે જોયલુ હતું ત્યારે મે મોસ્ટલી એમ નાનો હતો ત્યારે મામા ના ઘરે મેં એ પિક્ચર જો સ્પાઇડરમેન બતાવે છે જે બધા લોકો ને બચાવે છે જે સારી એ લોકો સકારાત્મક બધી પદ્ધતિ વાપરે છે અને ઘણા બધા લોકોને મુશ્કેલી થી બચી શકે છે એટલે એવું બધું બટ મને પણ એટલું બધું મને પણ આટલુ બધુ જોયું હતું પરંતુ તમને જણાવ્યું તે મુવી આપ જોવા જોઈશું કારણ કે મને પણ એક શોખ થઈ ગયો છે કારણ કે સ્પાઈડર મેનમાં પેલા મેં જોતો પરંતુ હમણાં તો ઓછું કરી લીધું કેમ તો મેં વધારે પડતી સીરીઝ જોવા વધારે માંગુ છું અને જે સીરીઝમાં બધ જે થ્રી હોય છે એક્શન હોય છે અને બધ ડિટેક્ટરો સીરીઝ હોય છે તે મને જોવાનું ખૂબ ગમે છે જેમ કે આપણા આપણા દેશ તો એમ તો આપણા દેશમાં જે બધી સીરયસ મુવી બનાવે છે મને એટલી પણ નથી બહારની મુવી મને ખુબ ગમે છે કારણ કે બારની મુવીમાં બહારની સીરીમાં જેમ રીચર છે તે મને ખુબ ગમે છે કારણ કે રીચર જે મેઈન છે નામ રીચર જ છે કેવી રીતે બધાને પકડે છે કેવી રીતે બધાને પેલું કરે છે ખુબ સારી રીતે બતાવે છે અને જે એમની જે બોડી હોય છે એકદમ ખૂબ અલગ પ્રકારની જ છે અને સ્ટીલ બોડી છે કારણ કે એટલી સારી ફિટનેસ સારી અને જે કિરદાર નિભાવે છે ખબ અલગ પ્રકારનો છે એ બોલતો પડ નથી પરંતુ એ પોતાના શું એ લોકો ઓપરેશન માટે એને જવા માટે કે છે એ સારી રીતે કરે છે ને સારી રીતે નિભાવે છે એટલે મારે એ જ કેવું છે કે આવી બધી મુવી જોવી જોઈએ અને આપણા દેશમાં ઘણા બધા પ્રકારની મોટિવેશનલ મુવી બધી બહાર પાડવામાં આવે છે જેમ કે એમેઝોનની મુવી છે કે પછી સુપર થર્ટીન છે થ્રી ઇડિયટ્ છે આી મુવી જોવા જોઈએ કારણ કે આપી મુવી જોવાથી આપણને અંદર થી જુસ્સો વધે છે અને આપણે કોઈ આપણા દેશ માટે કે પછી આપણા પરિવાર માટે આપણું પોતાનું નામ નામ માટે રોશન કરવા માટે ખૂબ આપણે આગળ કરીએ છે કારણ કે મને તો આપણા દેશની એક એમસ ધોની જે મુવી પડેલી હતી એ મને ખુબ ગમે છે અને આપણા જે મહાન ક્રિકેટર જેમકે ધોની હતા તે આપણા દેશમાં કેટલા વર્લ્ડ કપ જી હતા અને આપણા દેશ ઘણું બધું પ્રકારનું બધું કાર્ય કર્યું છે અને આપણા દેશને ખુબ ઊંચા લઈ ગયા છે અને આપણે ક્રિકેટનો આપણા ક્રિકેટ હિસ્ટ્રી જોશે આપણા દેશમાં અને આખા વિશ્વમાં આપણા ઇન્ડિયાનું નામ જગે છે એટલે મારે એ જ કેવું છે કે આપણા ઇન્ડિયાના ઘણા બધા પ્લેયર છે તે ખૂબ સારા છે જેમ કે વિરાટ કોહલી છે એમ એસ ધોની છે પછી આ સૌરભ ગાંગુલી છે એવા ઘણા બધા મહાન ક્રિકેટર થઈ ગયા છે જેમાં સચિન તેડુલકર છે એટલે તો ખુબ ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે અને ખુબ એમના રસ પણ છે એમના નાનપણથીમ ડેબ્યુ કર્યું છે અને આજકાલમાં જે યુવા પેઢી માટે ખબર કે પંદર વર્ષીય બાળક છે એ વૈભવ સૂર્યવંશી તે આઈ પી એલ માં તમને ખરને કેટલો મોટો પ્રકારને એ લોકો એટલે કે શું નામ બના્યું કારણ કે એ પ્લેયર છે કે કોઈને પણ છોડતું નથી કારણ કે જે મહાન એવા બોલર છે જેમ કે જસપ્રીત બુમરા પેટ કમિંગ્સ જોસ હેઝલવુડ એ લોકોને પણ પહેલા બોલે સિક્સ માર્યો છે એટલે એ એટલે પંદર વર્ષની ઉંમરે આટલું સારું રમશે ક્રિકેટ તો એ ખુબ આગળ વધશે કારણ કે હમણાં પણ એ ઇન્ડિયાની ટીમમાં ડેબ્યુ કર અને સારું પર્ફોર્ન્સ આપ્યું છે એ અને આપમણે જે આયર્લેન્ડની સામે મે એ ડેબ્યુ ન કર્યુંને ડેબ્યુ કરવાનું કારણ કેમને ખબર પડે કે શું થાય છે આ ઇન્ટરનેશનલમાં એ ડોમેસ્ટિક કે પછી આપણા દેશ ખુબ રહીમત છે અંડર નાન્ટમાં પણ એ લોકો વિજય બન્યા હતા આપ ટીમ આખા વિશ્વમાં એટલે મારેું છે જે આ મહાન પ્લેયર છે અને આવા જે હમણાં જે યુવાડી બની રહી છે તે ખુબ સારું કહેવાય છે બાકી તમને પણ ખબર હ આ પ્લેયર હમણાં આવ્યો છે વિભ સુ રવિંદ્રસિંહ વિશે તો
હા ભાઈ મારે પણ મતલબ એ એની વાત તો મારી સાથે કરવાની જ હતી કારણ કે, જે મતલબ પ્લેયર આવ્યો. એ મતલબમાં એકદમ એમએસ ધોની ટાઈપ જ મને લાગે છે ને એમસ ધોની જ મત નવા નવા હતા તત્યારે પણ ખબ જ એવા મારતા હતા તો એવું જ મને લાગે છે કે વૈભ રવનશિહ પણ એકદમ ખુબ જ મોટું નામ કરશે અને એમસ ધોની જેવા મોટા ખેલાડી બનશે અને બીજું તો મતલબમાં મારે એજ કેવ છે. લબ મને પણરે મોટેશન વાળ ખુબ જ વધારે મવી ગમે છે અને મોટેશન વાળ, વી ની વાત કરીએ અને આપણે આમીર ખાન ની વાત ન કરીએ એવું તો બની ના શકીએ અને આમીર ખાન ની તમને મુવી ની વાત કરું તો આમીર ખાન જે મુવી બનાવી છે જેમ કે પિકેટય ગઈ. સિક્રેટ સુપરસ્ટાર થઈ ગઈ થ્રી ઈડિયટ્સ થઈ ગઈ દંગલ થઈ ગઈ આ બધી મુવી મતલબમાં હાઈ બજેટમાં બનાવવામાં આવી્યું નથી એકદમ લો બજેટમાં બનાવવામાં આવી્યું છે અને તેમનું રેવન્યુ આપણે જોઈએ તો ખૂબ જ વધારે ઓછું કવામાં આવ્યું છે તેનું કાર એક જ છે કે તેઓ ખૂબ જ રિલેટેબલ મવી બનાવામાં આવે છે અનેમમ સારી એકમ સ્કિપ, પસ કરી સારી રી એક્ટિંગ કરીને પછી મવી બનાવામાં આવે છે તેઓ એક બે વર્ષને એ લગાડી દે છે અને પછી સારી રીતના મૂવી બનાવે છે તો જેથી કરીને તેમની મૂવી ખુબ જ વધારે એવી ચાલે છે અને તેમની વાત કરું તો થ્રી ઇડિયટ્સ મૂવીમાં તેમણે જે એકદમ સારી રીતના સમજવામાં આવ્યું છે કે આપણે આપણા પેશનને ફોલો કરવું જોઈએ અને જો આપણે આપે પેશન ને ફોલો કરીશું ને એ તો જ આપણેે ખુબ જ વધારે આગળી વધી જઈશું અને રટ્ટતા ન મારવું જોઈએ એવ થ્રી ઇડર્સ મુવીમાં ખુબ જ એવા સારા સારા જોક્સ મારીને એકદમ હસાવી વસીને સમજવામાં આવ્યું છે તો મને ખુબ જ એવું સારું લાગ્યું અને આપણે જો મોટિવેશન વાળી મુવી જોઈએ ને આપ એકદમ એવું કઈ કરી રાખવાનું એવું અંડરથી ફિલ્ડ આવે છે અને ખુબ જ એવું અડર થી એ થાય છે કે આપણે પણ એવું કંઈ કરીએ જેથી આપણા મા બાપનું નામ રોશન થાય એટલે મ એવી મૂવી જોવાની ખુબ જ વધારે, ગમે છે. બાકી તો એનિમલ ટાઈપ ની એ બધી મુવી પણ આવે પણ મેં જોઉું છું પરંતુ આપડે મતલબ મુવી જોવા માટે જોયું છે. બાકી તેનાથી ક શીખવું જોઈએ નહી ખાલી બસ આનંદ લેવા માટે જ જોવું જોઈએણ કે, બધીસ મુવી હોય છે તો જે આપણેે નાના બાળકો ને એ બધી મુવી ન દેખાડવું જોઈએ. અને આપણે જ જોવું જોઈએ. અને ખાલી જોવા સારું જોવું છે બાકી તો મોટિવેશન વાળી મવી આપડે જોયએ તો આપણા સારું સારું રહે અને જે કોમેડી વી હોય એ પણવી મેં ખુબ જ વધારે એવું જોઉું છું. ચાલો ભાઈ આપડે મળીએમ સારી એ બીજા દિવસે મૂવી ઉપર વાત કરીશું કારણ કે આપણે મૂવી ની વાત કરીએ તો આપણી વાત કોઈ દિવસ ઘટવાની નથી જેથી કરીનેણે, આપણે આરામથી સમય લઈને વાત કરીશું.
હા ભાઈ સારું ભા કા ભાસાા વાજી. સ્ના છે અને સાર બધી નવી નવી મુૂવી આવશે તે પણ હું તમને જણાવીશ ભાઈ
હા ભાઈ ચાલો તો મળીએ આપડે,
હા ભાઈ સારું મળી